કેમ છો મજા માં
હા સાંભળો ને મને જરા તમે ફોન કર્યો એવું હતું કે હું છે ને નવું નવું ઘર મારી બેનપણીએ કીધું કે તમે નવું કઈક ઘર મારે ઈ સમજવું હતું
હા
મે કેવીનલાઇન એપમાંથી લીધું પ પોતે પ્રગૃતિને લીધું કારણ કે હમણાં ણા કેવું છે એવું છે પણ કઈ સજમાં આજનાથી કેવી રીતે ગોતું કઈ જોતી અને કઈ આમ કેવાય ને કે. બે મહિના આમ ગમે એવું નથી તો. તો તમે કેવી.
મારે તો શું હતું ખબર છે મારા અ અમારે હું અમે લોકો છે ને. ના ટાઈમથી ગોતા તજ ઘર. પછી મારા સસરા ની એવી ઈચ્છા હતી કે ભાઈ આપડે છે ને અ કમ્પાઉન્ડમાં જ ગોતી. બહ દૂર છકુશ નથી એમ એવી રીતે. તો અમે લોકો એ શું કર્યું કે. અ મારા એક જેઠ છે ને એમની છે ને અહિયાં બધા બ. ઘણા વર્ષોથી અહિયાં રહેલા છે. એટલે અમને અહં આગળ આવે વીસ વર્ષ હતું તો એ લગભગ પચીસ વર્ષથી અહિયાયા રેતા હશે. તની ઓળખાણ વધારે હતી તો. એમને જસ્ટ કીધું કે કે તેજસ માટે અમે લોકો છે ને ભાડા પર એટલે મારા કાકાજી ના છોકરા છે. વાત કરું છું ભાઈ અમે ગોતીએ છીએ એના માટે ઘર અહં આગળ. નાના બાબા માટે તો તું કઈ હોય તો જોજ. તો એમને ખબર હતી કે અહીયા બાજુની જ વિંગમાં એક જણ ન ફ્લેટ હમણાં પંદર દિવસ પહેલા ખાલી. કર છે તેને પૂછ્યું તેને કીધું ક્યા. કે મારે હવે ભાડે ચડાવો છે પેલા તમે વેચવા માટેનું જ પૂછ્યું કે ભાઈ લેવો હોય તો. એને ના પાડી એ ભાડેથી છે પછી જોવા આવ્યા. સવારના મારે રાતના વાત કરી એમની જોડે કેમકે કાલ સવારના જોવા આવી જાવ. ઈ જોઈને આવે એમને ગમ્યું. મારા હસબન્ડ ને બોલાવ્યા પછી એમને ગમ્યું એટલે મને બોલાવ પછી મને ગમ્યું ને ડન કરી દીધું બોલો.
આમ વરસથી ફરતા હતા અને ક્લિક નતું થતુંને આ એક જ. કે ને ફટક થઈ ને ક્લિક થઈ ગયો અમારે. એવી રીતે એટલે.
સારું અંદર અંદર જ. ખપી જે અમારે ત્યાં સોસાયટી. એ ટીમાંને જે વોટ્સપ ગ્રુપો બને ને. એવો વેચવો કાઢવો એ કે. ભાડે ચાર લોકો છે ને ગ્રુપમાં. મેસેજ બધું અંદર અંદર જ ખપી જાય ત. તમે તમારો પ્લાન કહું અને એ વાત વાત. માં બાજ નથી આવતો એટલે જે ઓલા બ્રોકર. તો જો આપણે જઈએ કે ભાઈ અમને સાારું. ગરું ગરબી પાસે જે માલ હોય એવો હોય. ને કે આમ જ ન હોય ને બચી ગયેલો આમ કે ને. અધ્યાગત લય એટલે અમે ઘણી જગ્યાએ. ઘર જોવાથી આવતી અને અમુક આ. આ નો મને એટલી બધી એપ છે જો એ જેમાં રજી હો તો સવારથી રાત સુધીમાં પચ. શીસ મગે કે મારા ઘર માટે ભાઈ તને કે. કેટલી ઉત્તરને કેટલા મેસેજિસ. વકલ આ બધામાં બહ કઈ સમજાતું નથી અ. તો ત્યાં એ એટલું બધું. કધું કે આમ કમ થાય કે આમાં તો હવે ક્યાં. આપણેે કૂદ કરતી રસોડામાં રસોડામાં હોલે છે. તો તમે અત્યારે. લ દુંઈ ન લિંગમાં લ દું.
જૂના માં લીધું જુના બિલ્ડિંગમાં જ છે અને સ્પેશિયસ છે એટલે. આમ જોવા જઈએ ને તો છસો એસટી કાર્પેટ ઓન પેપર છે. પણ વાપરવા તો સાતસો સાડા સાત સાડા સાતસો જેટલી મળતી હશે એવું લાગે છે. કારણ કે આ પર્ટિક્યુલર છે ને ઓલું આપડે કેને ટુ એન્ડ હાફ બી એચકે ટાઈપ નું છે, એટલે કા અડધો જે બી બી એચ કે છે ને, તે એમાં તો મારી કેબિને એટલે સ્ટોર રૂમ તરીકે રાખેલો છે એ લોકો
તો મેં તો મારી કેબિન જ બનાવાની છું ત્યાં આગળ. એટલે આમ સ્પેશિયસ છે ઘર.
હાબ નાના જૂના બિલ્ડિંગો લઈએ ને એમા એટલી મને આમ સંતોષ થાય છે. જગ્યા લે મારું ને મારા વરનું પણ વધારે પડ
ઓ.
તું મનના બિલ્ડિંગમાં લઈએ કે ભલે એમાં સ્વિમ સ્મિંગપુલ ન હોય પણ કમસે કમ બિલ્ડિંગ હમ્મ સારુ ક્યાં વ્યવસ્થિત મળે. પણ હવે આમ નથી લોકોને તો બધું જોઈએ. હવે ભાઈનું ઘર છે તમે જોશોને આજે બી અને ત્યારે ત્યારે તો નવો નવો ક્લબ હાઉસ તો આજે વીસ
હમ્મ.
વરસમાં જોયું કે જીમમાં ગયા નહીં બાઈ ખાલી લઈ જાય કે જો ભાઈ અમારી બિલ્ડિંગમાં કઈને મને તો એમ લાગે કે અને પાછું તમે માન જીવો એવા બધા જાડા જાાડા છે ને તો કેરીસવાળા બિલ્ડિંગમાં પોતાનું ઘર બતાવા તો મને તો એમ વિચારવા કે આ બધુ શું છે શરીર પર તો કઈ દેખાતું નથી કે તાનિયસ આવુ છે એટલે
કોઈની અસર
તે કઇ ગોતા ગોત તો કરીએ છે.
હમ્મ હમ્મ ના પણ મને સાચું કહુ ને તો મને તો એમ્યુનિટી સેમ થાય કે એના કરતા પછી પછી બહાર ફરવા જવાનું ક્યારે આપણે? બધું જ આપણને જ્યાં રહીએ છીએ ત્યાં મળી જાય. પછી બહાર જે ફરવા જવાનો જે ઉત્સાહ હોય ને એ મરી જાય આપણને. એટલે તો મને તો ઈજ ગમે કે ભાઈ એના કરત તો આપણે છે ને અહીંયા આગળ સરસ રીતે કરીએ. એ વધારે સારું એમ એટલે જૂના આમા જો આપણને એક છે કે એમ્યુનિટી મળે. હા એટલે હું ઇજ કેતી હતી કે આપણને છે ને જુનામાં એક છે કે આપણું ગ્રુપ સારું મ મળી જાય આપણા જેવા લોકો હોયને તો બહુ હાઈફાઈ માં જને તો એમ થાય કે ભાઈ આપણે હ એને આતેડા પડી જાય. ઘણી વખત એટલી આ કેને આપણે કહેવાત છે ને કે ભાઈ જેટલી ચાદર એટલા જ પગ ફેલાવા પડે. એટલે કાં તો પગ આપવા પડે કાં તો પછી ચાદર ને બી બહાર થી ઉછી ને લઈ ને પછી આપણેેને સિલાઈ કરીને મોટી કરવી પડે.
સાવ સાચી વાત મને લાગે જે તમારો આ રીતથી છોકરાઓને સમજાવા આનો પ્રય તો કાને થોડીક એમ લાલચ દેખાય ને કે જરાય સુતો બધુંજ બિલ્ડિંગ મોટી એના કારણ તા આપણે જો વર્ષમાં બે એ વર્ષથી કારણ કેવે શું થાય કે તમે રોજ સ્વિમિંગ પુલ જોતા હોય તો તમે બહાર ફરવા જાઓ ને હોટેલો બહુ આનંદ નો આવે તમને ઠીક પણ એ જ વસ્તુ જો તમારા બિલ્ડિંગ મા નો હોઈને બાર મહિને બી આપણે બહાર ક્યાંક ફર વા જઈને સ્વિમિંગ પુલમા નાવાની પણ મજા આવે. રોજી હું છોકરાઓને આજ રીત થી સમ જાવીસ કે એક તો છે ને મારા વડીલો તો એમને મંદિર ર અને બહુ આસપાસ હોય ને એવું એમ જોઈએ આપણે રહીએ ને એટલે પહેલા બીજા ત્રીજા જા માળે જવું ને છોકરાઓને દસ પંદર માળે મે કો બંને જણાય બંનેની વ ચે ઓલુ કેવાય ન અન્વય કરવામાં જ અમે લોકો મુંજ જાયરા કરો તો હવે બાળકો માટે તો તમે મને બહ સારી પણ હવે વડીલો માટે બી કાઈ કંઈક મને લોકો પણ કંઈક ક ઠંડી જડતાને પકડી ન રાખ ખેને ઊંચા માળે રહેવા માટે પણ તૈયાર મારી પાસે
એના માટે શું છે ખબર છે અ એ આ બધાને શું હોય કે ધ રમ ના હિસાબે નીચા ઘર ફ્લોર હોય ને તો શું મારા સાહેબ ના પગલા જલ્દી થાય એમ. કેનો લાભ મળે એવી રીતની એ લોકોની થિંકિંગ હોય. પણ ઘણા મારા સાહેબો એવા હોય કે જે નીચેના ફ્લોર પર ઓરવા આવતા જ નથી ઉપરના ફ્લોર થી નીચે આવે. તો ઈ ક્યારેક પણ લાભ મળને ને જો તમે રોજ મીઠાઈ ખાવ ને તો તમને ઈ ગમે તેટલી ભાવતી મીઠાઈ હોય પણ તમને એ સ્વાદ પછી તમે ઉભી જશો. તો એના કરતા ભલે ને ક્યારેક ક્યારેક મીઠાઈ ખાવા મળે પણ હોશ થી અને જે ભાવ થી ખાશું ને તો એમને કેવાય ભાઈ એનો પુન વધારે મળશે તમને તો આ રીતનું કઈક કહી શકો અને બીજી વસ્તુ એ પણ કેહેવાય કે ભાઈ તમને તારેક સૂર્યના અ દર્શન થાય જે નીચા ફ્લોર થી થાયને એના કરતા હાઈ ફ્લોર થી તમને સૂર્ય ભગવાન દર્શન થાય તમે જળ ચલા ચઢાવી શકો હવા ઉજશે એટલું રે તો તમારી લાઈટ બિલ બી ઓછું આવે. તમારે સ્વાસ્થ્ય ભી સારું રે. તો આવું કઈ કહી શકાય આપડ મને લાગે છે મોટી ઉંમર ના લોકોને. તો કદાચ માને બી ખરા અને અ મારા હિસાબે તો આવું કહી શકીએ આપણે એમને તો પછી એમના ઉપર છે કેવી જડતા છોડી દીધો.
એવા હા નાના ઝબે લાગે છે કે દરેકને પોતાનો સ્વાદ ર્થ દેખીધી ચાલશે એટલે આ પણ યુકેમાં બધો એમનો ફાયદો ઘણા વીશ કે આમા મહારાજ સાહેબથી માંડીને ધરમદેને લિફ્ટથી બહુ ડર લાગે છે. એટલે મને લાગે કાં તો એવું હોય તો ભાડા પર લઈને પ કેવાય ને કે એક ટ્રાયલ માટે તમે આવી રીતે રઈ લઈશુ તો કદાચ એ એ પણ વે ઉતરે કે હા ચલો છોકરાઓ કે છે તો છે અને એમ કરીને બેસી જ મગજનો રસ્તો નીકળી જશે ચાલો તમારી વાત ઉપાયો મળ્યા હજી મારી એક સમ મારી સમસ્યાઓના નિરાકરણ તમા તમારી પાસે થોડી મદદ એ કરો કે એપ કે તમારે જે તમે કીધું કે સંબંધ પણ છે તો શું એમને તમે વાચકો કે મને થોડી ઘર ગોતવામાં આ મદદ
ચોક્કસ ચોક્કસ હું એક કામ કરું છું તમને એમનો નંબર મોકલાવુછું ને તમારો નંબર એમને આપી દઉં છું. તો શું થાય કે તમે બને એકબીજા જોડે ડાયરેક્ટ વાત કરી લો તમને કેવું ઘર ક્યાં આગળ જોઈ છે. તો એ વધારે ઈઝી રહેશે તમારા બંને માટે
હ
તો અને એ તો ભાઈ અમારા ઓળખીતા છે એમ પ્રોફેશનલ બ્રોકર છે એ પણ નહી ઉલટાનું તો એમની ઓળખાણ જેટલી બધી હોય ને તો તમને બ્રોકર ના પૈસા બચી જશે.
ઓહો હો આ તો સો આના પરમે મને મનમાં લાગતું જ તું કે તમારી પાસે હશે એટલે જ મને થયું કે હાલત અમારી
એ
એ સાથે મને ખબર પડી એટલે મેં કીધું કે કે મારો સ્વાર્થ ની બધી વાત કરી એક ધન્યવાદ તમે તમારા પરિવાર સાથે તે નવા ગ્રાહકરો ઘરને માણીશ વારજનોની તમને શુભકામના અને મને પણ ભગવાન ને પ્રા
થેન્ક યુ થોડો આભાર અને આવજો તમે હવે અહિયાં અમારા નવા ઘરે.
પને આપણે-
હમ તમે મારા નવા ઘરે આવજો હવે હા હા. બસ બસ હા ને હા ચલો તો પછી આવ આવજો હા ફળી આવજો.